હનિતા બેન મજામાં હ હા આવ્યો આવ્યો
હ મજામાં મજામાં કેમ આજે યાદ કર્યા
હમ બસ કઈ નઈ આજે જો ને અમે આજે એક બર્થડે પાર્ટી ગયેલા તો બહુ મજા આઈ અને બધા ફ્રેન્ડસ ને ફેમિલીને બધા ભેગા તા તો બહુ મસ્તી કરીને એટલી મજા કઈન પણકુને અહ અનિતા બેેન જોડું વાત નહી થઈ ખાસ બધા દિવસથી તો એમને ફોન કરું અને બધા હારા સારા બધા એક્સપિરિયન્સ ને બધું શેર કરું એમ એવું વિચાર્યું એટલે પછી મેં ફોન કર્યું તમને.
બરાબર સરસ સરસ સારું કેવાય ને ફોન કર્યું તો.
એજ અમાર માર ફ્રેન્ડની ફ્રેન્ડની બર્થડે હતી તો અમને ઇન્વાઈટ કરેલા એટલું મોટા પાયે પાર્ટી બધેને આપી તી ને જોરદાર રા આયોજન હતું હમ્મ. હા અને અહિયાં એક અહ સારી હોટલ ફાઉન્ટેન છે ને એમાં તો પાછી પાર્ટી આલી હતી બધાને એટલે સવાર થી જ બધું હતું. કે ભઈ સવારે એમને કથા ને એવું બધું રાખ્યું તું અને પછી સંજનાવી રીતના ડીનર પછી ડીજે હંગાત પાર્ટીને એવું બધું હતું. પેલા બધા ગેસ્ટ આયા એમને પાછું વેલકમ જયુસ ને એવું બધું પ્રોવાઈડ કર્યું પછી થોડી એને એની એ શું કેહેવાય કે જીવનમાં જે ચઢાવ ઉતા ઉતાર આયા હોય એની બધી વાત કરીને પછી ડાન્સ કર્યું બધા એ અને પછી બધા આઈ ગયા પ્રોપર એટલે પછ છી કેક કટ કરીન પછી ડાન્સ ને એવું ચાલતું હતું ને એક બાજુ ડિનર ને એવું બધું ચાલતું હતું પણ મજા આઈ ગઈ એમ.
હમ્મ, બરાબર બરા
કપડા એટલા કલરફુલ ને જોરદાર પહેર્યા તા અને પાછું કપલ ડાન્સ હતું અને એમાં પાછું માસ્ક વાળું પેલું હતું થીમ ને એવું બધું રાખ્યું તું. હ, હા હા એટલે પછી કોઈ એકાબીજી ઓળખે નહિ અને પછી પાર્ટનર એક્સચેન્જ થાય એવા બધા ડાન્સ ને એવું બધું હતું. હમ્મ, હમ્મ. હા હા કહું છું ખરી એ બારથી આઈ છે ને યુ એસ થી તો પછી ખાસા બધા ટાઈમે એટલે પછી એમ કે એક અહ એવી મ-મોમેન્ટ કરે ક્રિ-ક્રિએટ કરવા માંગતા હો બધા પાછળના બધા આ ફ્રેન્ડને બધા આવી રીતના એક મોકો બધું કરે તૈયાર ને પછી મલે એ બનાથી મલાઈ જાય બધા અને પૈસા જ જે બધા ભેગા કર્યા હોય થોડુંક વાપરવાનો મોકો મલી જાય એમ. તો એમાં બીજા બધા મારા પેલાના ફ્રેન્ડ ને બધા આયા તા પછી અમે બધા મલ્યા ને બધા હંકાર ડિનર કર્યું પાછું બેસ્ટ વસ્તુ કે બધા એ ફોટો બધા એક બીજા જોડ પાડ્યા એમ પછી આપ પણને યાદ રે ફોટો વસ્તુ જેવી કઈક મેમરી આપડી ક્રિએટ થાય અને આપડી જોડે રે અને કોક દિવસ આપડે નવરા બેઠા હોય તો પછી આપદે યાદ કરીએ કે ભાઈ હા જો આ દિવસે આપડે આ કરયુ તું બોહ મજા આઈ તી એવું એમ
એજ ને
એટલે પછી આઈને બેઠા પછી પછી મેં કે લાઈ સુતા પેલા તો મે કુ કદાચ તમે જાગતા હોય તો ફોન કરુ એવું.
બરાબર બરાબર, સારું મસ્ત પાર્ટી લાગતી હતી.
હમ્મ. તમને હોભરવામાં જ આટલી સારી લાગી તો અમે તો જઈને આયા કેટલી મજા આવી હશે.
હા બહુ મજા આઈ હશે તમને તો.
એજને. અને પછી જોને હું એમ જ વિચારું કે લોકો બડેને કેટલું મહત્વ વાલે કેવું પાર્ટી ને પાર્ટી ને બધું. બધાને આપેને, અતાર આવું બધું થઈ ગયું પેલા તો કેવું સિમ્પલ બધા નાના છોકરાને બર્થ ડે હોય તો પાછી સ્કૂલ માં ચોકલેટ વેચ વેચે છેે. અને પેલા ની વાત કરું તો સ્કૂલમાં ચોકલેટો વેચે પછી, સાંજે બધા ના કોઈ ખાસ પાચેક જણ હોય એમને ઘરે બોલાયને પાછી પાછ જેમની મમ્મીને નાસ્તો વાસ્તો બનાય ે અને પછી કર એને કેક કાપી નાખે એટલે બર્ ડે સેલિબ્રેટ થઈ ગયા એમ ભુગ્ગા ભુગ્ગા કરી દે, અને અત્યારે તો કેટલું ડિઝેન પાછો, પાછું દારૂ ફ એટલું બધું ફોડ્યું તું બોલો.
ઓહ.
હમમ્, બ્રોયલ સ્ટાઈલ માં ઉજવી હોય ને એવું હતું.
હા.
પણ સારું કેવાય કે ભાઈ એને યાદ રહે કે ભાઈ મારી આ બર્ડે આવી રીતના ઉજવી હતી એમ.
હા અને વરસમાં એક જ દિવસ પોતાનો આવતો હોય એટલે આમ સ્પેશિયલ તો લાગવું જ જોઈએ.
સ્પેશિયલ લાગવું જ જોઈએ હા. અને પછી હું તો આવુંજ વિચારું ભાઈ. કે એટલે બર્ ડે કેવું કે મને પણ બહુ ગમે આવી રીતના, ઉજવવાને તમા મમ્મી લોકો પેલા મારા બધા ફ્રેન્ડનેને બોલાવે, અને એવી રીતના ઉજવતા હતા. પછી ગિફ્ટ એટલી સારી સારી આલે ને. મા મમ્મીનું હજુ મને યાદ છે મમ્મી કશી વસ્તુ મને એમને એકવાર સોના વીટી લી ત એક્ટિવ ગિફ્ટમાં આલ્યું તું. એવું બધું, હમ, એવું જારું સાતમામાં કે આ માં તારે એવું બધું
બરાબર.
એમ તમે કે જ ના બર્ ડે ઉજવો છો.
પેલા તો સ્કૂલ માં હતા તો તો કેવું હતું કે આપડે તમે કીધું એવી રીતે નવા કપડાં પહેરીને જવાનું ચોકલેટો વેચવાની. પાછું કોઈ ફ્રેન્ડ ને જોડી લેવાનું.
હ સાચી વાત છે હા હા.
હોય પછી ઘેરાયને કેક કટિંગ થાય ફ્રેન્ડસને બોલાવીએ. પછી મમ્મી ને નાસ્તો બનાવે એવું બધું જ અમે સેલિબ્રેટ કરેલું છે.
હા સાચી વાત છે.
ટા થયા એટલે, જોકે એવી રીતે સેલિબ્રેટ કર્યું તું, પછી કેક બનાય. ઘરે, નાસ્તો બનાઈએ ઘરે.
સાચી વાત છે મારે જો ને હવે મારી બર્ડે થોડાક દિવસ મા વચ્ચન ને જ વિચાર એટલે મૂડા પણ આપણને બર્થડે નું તો મો આય જ કે ભાઈ ચલો આપણે સેલિબ્રેટ નહી કરતા, પણ આપડા ખાલી ફેમિલી જોડે જ કે ભાઈ હવાર ઉઠી ને, સરસ નહી ધોઈને નવાજ કપડાં પહેરવાના ભગન ને પગે બગે લાગવાનું. અને પછી, હ મ ધીરે જઈને પછી આપડ મમ્મી પપ્પાને આપડે પગે લાગીએ. અને પછી પાછો આપણને એટલે એક્સાટ જ મે હોય કે ભાઈ કોનો ફોન આવશે પેલો, અને કોના કોના કે ના પાછા પતી જાય બ્ડે તોયે વિચારીએ કે કોનો કોનો ફોન આયો તો કેટ લા આયા અને હળદમા મમ્મી પપ્પા જોડ પાછા કંઈક બાર ફરવા જઈએ ખાઈ ને આયે એવી રીતના હોય આપણેે ઉજવીએ જ નહીં પણ એમ
હા અને અત અત્યારનો બડે તો મેન સ્ટેટસ અને સ્ટોરી માં જ જતો રે સ્ટેટ્સ મૂકયું હોય તો મેનશન બેક સ્ટોરી મૂકી હોય તો મેન્શન બેક કરો થેન્કયુ થેન્ક યુ આખો દિવસ થેન્કયુમા જ જતા રે
હમ હાચી વાત છે
એ છે
એવું બધું છે પણ લાગે એવું કે ભઈ આપડ એવું આખા વર્ષ આપ માટે બહ ઇમ્પોર્ટન્ટ દિવસ હોય કે જેની આપણે હરેક મહિનામાં એકવાર તો યા યાદ કરતા જહોય ભઈ મારી બર્ડે આ દિવસ છે ને આટલા દિવસ રહયા અને આવશે એવું તો વિચારતા જ હોયે એમને હું તો કઉ ઉજવી જ જોઈએ કે ભઈ ભગવાને આપણને જન્મ એજ દિવસે આવેલે ને આપડે આટલા સારા માણસ બનયા સંસ્કારી એમ તો યાદ અમુક લોકો એવું કે કે ભે બર્થડે શું સેલિબ્રેટ કરવાની આપડો જ જીવનનું એક વરસ ઓછું થાય પણ એવું થોડું રિગ્રેટ થાય એમ
એ તો છે જ નહી બર્થડે તો એ સ્પેશિયલ કેમ તો સેલિબ્રેટ કરવો જ જોઈએ ને.
હમ્મ, એટલે જ કહ છું કે ભાઈ વાપર નાના ને જે સેલિબ્રેટ કરવા વાળા તો બહુ હારી રીતના રીતના કરે પણ બધી વખત ના કરવું જોઈએ ચાલે કે ભઈ ઠીક છે કે ભઈ આમ આવું કરવું જોઈએ પાંચ એક વર્ષે પણ દર વખત તે એવું ના થાય પણ અમાર તો પર્સનલ ગુજ છે કે ભાઈ બર્થ ડે ઉજવે કે નહીં પણ ચોકલેટ એક લાવવાની અન ફેમિલીમાં જ ખાવાની બહા-બહાર ઉજવીએ કે ના આવે હા એવું નાની બર્ડે ભજવી દેવાની એવું.
અનેમુક ટીને એજર્સ કેવા હોય ને લોકોને ફેમિલી સાથે પાછું ઓછું ગમતું હોય. તો ફ્રેન્ડ સાથે ઉજવે ફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં જાય કે ગમે તે રીતે
અમ્મ વાત જ ના કરશો ખબર ત મને એકા બીજી કે બસ અમ્મ લાઈક બ્રિજ પર ને ઉધના રોડ પર કેક કટ કરશે અને ડીજે મ-મંગાવશે અને પછી પાછા બધા બધા એકા બીજીને મારે તે ને એવું બધું કેટલું બ ડે બોમ્બ ને એવું બધું કરે, એવું. એવું બધું ચાલતું હોઈ.
આપડે તો હજુ પણ ફેમિલી સાથે જ હા આપડે તો હજુ સુધ અહ આપડે તો હજુ સુધી ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો છે એમ. એવી રીતે સ્પેશ્યયલી ફ્રેન્ડ સાથે સેલિબ્રેટ નથી કરે એમ.
હાચી વાત છે માં મારે એવું જ છે હજુ કોઈ દિવસ એવી રીતના કોઈ સ્પેશિયલ એવું નહી સેલિબ્રેટ કર્યું ને મળતો ઘેર પરમિશન એ ના લે એવી રીતના જ વાની ગઈ આ.
હમ્મ, ના
એ ઉપર તે આવી રીતના રીલસોને એવું હતા તો ભાઈ બર ડે ઉજવે ને પાછું ઉ કપલ હોય તો પે કારમાં કેવું રીતના ના આલે એસ ગિફ્ટ આપે. તે ભઈ બધા અહ હા પાછળ ક-કારની ડેકી હોય ને એમું બધા અહ ડેકોરેશન કરી હોય બલૂન્સ થી ને એનાથી પટ્રી બીન્સ થીને એવું બધું હોય અને પછી કેક કટ કરે ને પછી સપરાય એટલે બધા અને ગિફ્ટોય કેટલી મસ્તી મસ્ત હોય ખબર તમારે જેમ કે અત્યારે તો કેવું મમ્મી પપ્પાની એનિવર્સરી કે એવું હોય કે બર્થડે હોય તો પછી એ પેલું હથ વારું બહુ ટ્રેન્ડિંગમાં હતું કે ભાઈ એક એવું કેમિકલ આવે માં હાથ બોરવાનો એક બીજાનો ને પછી એ બનાવડાવે. અને ગોલ્ડન કલર નો હોય. એક શું કેવાય કશું એવું બને એમ. લાઈક મૂર્તિ જેવું એવું કઈક બનાવે અને મને એનું નામ તો નહી ખબર સો પીસ જેવું બનાવેને પછી એને પાછું સો કેસમાં મૂકે. પછી ફોટો ફ્રેમ્સ નું હોય ગિફ્ટ કોક મોઘું વોચ આપે પરફ્યુમ આપે પછી ટેડી બિયર ચોકલેટસ આ બધું ગિફ્ટમાં આપે તમે કેવી કેવી ગિફ્ટ આમ પ્રિફર કરો જો કોકને આપવાની હોય તો?
એ તો પ-પછી કોને આપું છું એ પર જાય ને ફ્રેન્ડ્સ હોય તો પછી ચોક લેટસ હોય કે કપડા હોય કે વોચ હોય એ બધું આ પરફ્યુમ છે પછી અંબુક કો-કોમ્બો હોય એવી રીતે આપ પીએ ઘર માં મમ્મી પપ્પા ને આપતા હોય તો ફ્રેમ આપીએ એવી રીતે આપીએ વિચારી મને બલું ગિફ્ટ સ્પેશિયલ કરવાનું બહુ ગમે.
હેઈ હાચી વાત છે પણ અમુક
લેવાનું પણ ગમેને ગિફ્ટ આપવાનું
હં, હં પન ઉં તો એવું જ કેઉ કે જિંદગી માં આપણે ગિફ્ટની અને સામેવારાની ભાવના જોવી જોઈએ કે ના કે ભાઈ ગિફ્ટની કિંમત જોવી જોઈએ કે ક્વોલિટી જોવી જોઈએ હોમીવારા કેટલા પ્રેમથી આપણને આલી છે એ જોવું જોઈએ.
એજ ને કાણ કે વસ્તુની કમી તો કોઈની પાસે ના હોય. પણ સામે વાળું વ્યક્તિ જે ભાવથી આપતું હોય ને એ ભાવ મહત્
હાચી વાત છે હઉ ચાલ્યા કરે છે હે ચલો એટલે જ મેં ખાસતો ફોન કરેલો કે આવી રીતના વાતચીત કરીએ બધું કહીએ મજા આવે થોડીક એમ
સારું ને સારું ફોન કરે તો
હઉ સારું ચાલો મલ્યે પછી
સારું સારું મલ્યે મલ્યે હા મૂકું.
હા.